હલો
બોલો, બોલો સ્મિતભાઈ
બાજે છે, ધ્રુબાઈ
કઈ નઈ જુનાગઢમાં છે, અત્યારે તો
કેમ, જુનાગઢમા
બીએસસી કરો ને
ઓ એમ છે, કેટલામ યર્સ છે.
મારે બીજુ
બીજુ કઈ કોલેજમાં કરો ભાવદનમાં છે, બીજું વર્ષ અમે અમે તો એને કરીએ એને.
કઈ બાજું?
આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં.
હા. શું ચાલે તમારે એમ એમાં?
એમ એમાં હાલે, છેલ્લું વર્ષ છે હવે, એમ એ પૂરું થાય પછી કાઈક આગળ વિચારીએ પી એ ડી બી એડ ડીનું. તમા રે હું વિચાર હે?
અમારે બી એસ સી પૂરું થાય પછી એ મએસ સી નો વિચાર સે.
ઓહ એમ છે. હું ગ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી હાલે?
ના, ના એમાં હવે ઇન્ટરેસ્ટ નથી ને ખોટો ગવર્મેન્ટ ની એક્ઝામ દેવી આપણે. આપડે પ્રાઈવેટમાં બરાબર છી.
ઓહ, તો તમને કેમાં ઇન્ટરેસ્ટ છે?
પ્રાઈવેટમાં આપણેે પ્રાઈવેટ કંપની હાલે એમાં હોય હું બીજું.
એમ છે. શું સ્ટાર્ટિંગ પગાર કેટલો જોઈએ?
સ્ટાર્ટિંગ પગાર પચીસ-પચીસ ત્રીસ દે છે.
આમ મિડલ ક્લાસ જેમ એમ ને?
હા એવું.
સરસ-સરસ. શું છે તબિયત પાણી તમારા? હા, તો ઠીક. અત્યારે ક્યાં રહેવાનું છે?
અત્યારે જુનાગઢ માં કાડવા ચોક બાજુ.
કાડવા ચોક હોસ્ટલમાં?
હા, હા હોસ્ટેલમાં.
શું પ્રાઈઝ શું છે હોસ્ટેલવાળાની?
અહીંયા પિસ્તાલીસો રૂપિયા સે ને આમ જમવાનું ને બધું કપડાં ધોવાના ને પછી અહીયાં રહેવાનું.
તો પિસ્તાલીસો તમને મોંઘા ના પડે?
અયાં તો સસ્તું સે આ ઓલી બઉ બીજી બાજુ મોતી બાગ બાજુ તો પાંચ પાંચ-પાંચ હજાર ને સે. અહિયાં સસ્તું સે એમ તો વાંધો નથી, જમવાનું કએક-કએક બગડી જાય.
હા એ તો એડજસ્ટ કરવું પડે ને આપણે હવે કાઈક સેટલ થાવા માટે, નોકરી માટે અચ્છા. શું વરસાદ-વરસાદ આવે કે?
નારે ના વરસાદ બરસાદ છે કાઈ છે નહીં અત્યારે જો ને ગરમી સે બહું.
માં ગિરનાર પાછ
હા બાજુમાં જ છે અમારા અહિનથી.
ચડવા તો જા-
હા વરસાદ બરસાદ આવે પછી જાય અત્યારે તો ગરમી કેમ છો? હમ્મ.
હમ્મ. બીજું હું હાલે લવ લાઈફ કાઈ છે કે કોઈ ભાભી વાભી ગોયતા?
ના, ના આપડે ક્યાં એમાં ઇન્ટસ્ટડ જ નથી.
એમ છે.
હમ્મ. તમારે શું ચાલે?
બહ અમારે તો હવે કોલેજ એમ એ હાલે એમ પીએડ
તેવું સે એમ. ત્યાં હોસ્ટેલમાં આવવાનું તમારે?
હા હોસ્ટેલમાં છે અમદાવાદ બાજુ.
હા, હા. શું ન્યાં ફી હું છે?
ન્યા હાત હજાર છે, હાડા હાત હજાર.
એવું છે. જમવાનું ને બધુંય?
હા જમવાનું, કપડાં ધોવાનું, બધું ફાઈવ સ્ટાર જેવું આપે.
હા હા એવું છે
હ
હમ
હ બોલા બોલા બાકી બીજું હું હાલલે જિંદગી માં
કઈ નઈ બસ જો મજા મજા ને કોલેજ જવાનું રખડવાનું
હ રેગ્યુલર કોલેજ જતા હે ને
હા કોલેજ રેગ્યુલર
હમ કેવા લેક્ચર કેમ આવે
લેક્ચર હોય બે કલાક બાર થી બે
હમ પ્ર પ્રેક્ટિકલ કરાતા ને પ્રેક્ટિકલ
હા પ્રેક્ટિકલ શરૂ નથી આપ હમણાં બસ શરૂ થ
અચ્છા અગિયાર બાર ક્યાં કરી્યો તો તમે
અગિયાર બાર મેં ખંડે રી વી ચાલા હા સ્કૂલ તો સારી છે ભણવાનું બધું સારું છે ને વાંધો નથી એટ
હમ તમારો એક્સપિરિયન્સ બોલો ત અયા
કઈ નઈ એમાં સારા સર સારા હતા કેમેસ્ટ્રીને બહ સારું હતું બધું
એ એમ છે તમારા વીક નું શેડ્યુલ બોલો
મારે કઈ નહી જો અ અલગ લગ બધી સર આવતા ભણવવા તમારે તમે ક્યાં કર્યુંધું તું બારમું
અમ બારમું સોમનાથ સાયન્સ એકેડેમી પ્રાંચી હા ત્યાં તો અમે બહ મોજજ કરી ખાધો પીધો ને રખડા ને મોજ કરી
હા હા એવ
હાવ શું પસન્ટેજ શું છે તમારા બારમામાં
મારે પાંસઠ
હ એટલા બધા હતા ઘણા કેહેવાય તમારે તો શું અમારે અમારે પંચાણું હતા
હા
હા તોય હવે શું કહેવાય ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી તો કરવી બરી હ હા હા
હોર એક્ટિિવિટી હ કરો
કઈ કઈ નહી બસ ઓવર એક્ટિંગ થીતો ઠીક હે રમી ને બીજી કોઈ સે નહીં ગયા બીજી કઈ ઓવર આ એ ગ્રાઉન્ડ છે ત્યા રમવા જાય બીજું ત
હ, તમને કેટલુંક આવડે?
આવડે, આપડે તો ખાલી સ્મોસ ખાતર બીજું કઈ નઈ!
અચ્છા, એમ સમ, આમેય આખો દી હોસ્ટેલે રેવા કરતા આમ શરીર ને કસરત મલે એમ ને?
હા, હા, બસ હમ
હમ
શું બાકી તમારે તૈયારી
અમારે તૈયારી હાલે હવે ભરીએ કંડક્ટર ની એક્ઝામ આવે તો ફોમ ભરીએ, રીડિંગ કરીએ.
હા હા. .
ક તો આપણે કોઈને ગવર્મેન્ટ એક્ઝામ લાગે એમ લાગતું નથી.
હા.
હા.
એટલે ગવર્મેન્ટમાં જ તમારે નોકરી લેવી એમ છે?
ના ના જે મળલે એમ પણ સ્ટાર્ટિંગ પગાર સાઠ સીતેર હજાર હોવો જોઈએ ગમે એમાં.
ઓ તો થોડ અકરું
હા એટલે તો યાર અમે પ્રોફેશનની તૈયારી કરીએને નેટ
એવું હામાં એમાં હાલે પ્રોફેસરમાં
એટલે તો હમણાં પાછું બી એ ના ચાર વરષ થઈ જાય.
હમ્મ હમ્મ.
એટલે એ જોથું વારમારા હાલે આ પછી અને એક વાર પછી અમારું એમ એ કમ્પ્લીટ થાય. એને પછી પાછા બે વાર પ પીએડી પછી પ્રોફેસરની તૈયારી. .
હા એવું છે.
અહીંયા તો સાઈઠ સિત્તર હજાર આવ ને આપણે મિડલ ક્લાસ લાઈફ જીવવાની ના હોય ને આપડે થડુંક હાઈ લેવલ ન જીવું પડે ને.
હમ્મ હા અત્યારે તો બહ મોંઘવારી વધી ગી પાછી.
હા મોંઘવાણી. હમણાં પાસે ઓલું ન્યૂઝ ચાલે ખબર હે તમને?
કેવાનું?
હસબેન્ડ વાઇફ વરી. તો હવે પુણેમાં મેરેજ કપલ હશે ને.
હા હા.
તેનો બોયફ્રેન્ડ છે તેને આના મેરેજ કપલના હસબેન્ડને હા ઉપરથી ધકોમારીને ફેંકી દીધો માન નાખી એ ન્યૂઝ સમાચારમાં
હમ્મ તે ખબર
તમે એ સમાચાર જોયા નથી?
ના ગમે જોયું ન જ સમાચારવામાં.
તમે સમજ
હા ટાઈમ તો મળવો જોએ ને યાર.
ક્યારે આવ કોલેજ ક્યારે કોલેજ જાવ.
કોલેજ એ બારસી બે
બે જ કલાકોઈ.
હા બેજ કલાક આખડી તો પ્રેક્ટિકલ શરૂ નથી છે ત બે કલાક.
એમ છે તમારા ફ્રેન્ડ પણ હશે ને ઇયા?
તેના ઘણા બધા છે.
હમ્મ સ્કૂલ વાળા છે કે પછી તમે એકલા જ બીજા નવા બનાવા?
નાઈ સ્કૂલ વાળા છે મારે બે ત્રણ જણા છે સ્કૂલ વાળા.
હમ્મ તમારા જોડે જ રતા હો તો અલગ રહે તો એમ છે ત્યાં તમારી જોડે છે?
હા હા આવો તમે જીતનાર બીજનાર પ્રવાસ વરસાદ આવે પછી.
હા હવે વરસાદ આવે પછી બાજુ આવીયને ગિરનાર.
હા ચટાશંકરાવ. શંકર ની બસ જાય પાસા.
હા હા થાય જ ને ઓર તો આપડે ગયા ત. હા વર્ષે જોઈ હવે. ટાઈમ મળે છે આવ હોય બાજુ
હા આવજો આવજો મજા આવશે આમ વટનાથળ શું
હા બાકી અમદાવાદ બાજુ તમે આવો
પણ જોઈયે હવે વેકેશન પડે પછી આવી બાજુ
હા પછી ના થ આપડે ટ્રીપ ગોતાવય્યું બાઈક લઈને લદાખ બાજુ હા કે આખી જિંદગી આખી જિંદગી મહેનત જ કરી તો આપડ ફડીજયું કા
હા એ બાજુ આવીએ તો આ વખતે પાછી ત્યાં એઈ બાજુ ઓલું જોવાનું છે નર્સ કાકરિયા તળાવ ને બધી
હા ઘણું ઘણું જોવાનું હોય નહં તો અમદાવાદ તો આખું તમે પંદર વિધિ રખડો તોય એ ઓછું કહેય એટલું મોટું અંગ
હ હા એવું છે
એજ ને આખી જિંદગી કમાસ આખી જિંદગી કમાસું તો પછી
હા હા આવીએ એક બાજુ એક દિવસ જાય પછી ફરવા બધા
હા આવો આવો
હા
તમે રીઝનેબલ ભાવના કપડાને બકડાને બધું જે બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો બ અગે આપીશું
હા હા આવું જો તો આવું જોશે એ બાજુ
હા એજ તમારે ગવર્મેન્ટ જોબ કરવાની કરતા નથી એટલે તમારે ક બિઝનેસ
હા એજ કરવું જોશે ને
એજ ને બાકી સગાઈ વગ થઇ ગય કે બાકી છે
ગવર્મેન્ટ જોબ તો આપડે ઈચ્છા નથી એટલે
હમ વાંધો ને તમારે તો સાયન્સ છે એટલે તમારે તો ગમે કંપનીમાં વારો આવી જાય ને
હા હા એટલે સાયન્સમાં એ બ ડિફિકલ્ટ છે હમણાં બહ એટલ બધી સ્ટુડન્ટ પાસે વધીએ ને માંગ નથી આવે એટલી બધી સાયસની
હા એ પણ છે અત્યારે એજ્યુકેશન અત્યારે એજ્યુકેશન બહુ વધી ગયું છે
હા તમે તો આર સુપેર થી બધી કરીને હા
આર્ટસ વિષમાં શું છે આપડે સમાજ વિષ છે ને ભણવાનું મળ સમજને પેલાના કેવા રોઢિ રિવાજો હોય એ બધું આપડે જાણવા મળે પેલાની પેઢીઓ છે ઇતિહાસ છે એ બધું આપણે જાણવા મળે એટલે મેં હર્સ લીધો છે
હા એવું છે ચાલો તો વાંધો ને ત આ બાજ આવો ફોન કરજો
હાલો ભલે ભલે હાલ જજાર તબ
જાય વાત